હેલો
હા જય શ્રી કૃષ્ણ
કેમ છો
બસ બસ મજા છે
સાચ રુંટઈ ગયો તમારે.
ના અમારે હજી નથી થયો. એક દિવસ ખાલી આવી ગયો હવે નથી આવ્યો.
અમારે તો થોડોક થોડોક આવે છે ક્યારે હણા બે દિવસથી તો સતત વરસાદ ચાલુ જ છે. આ વખતે ચોમાંસુ થોડુંક મોડું છે ને.
હમ્મ હમ્મ.
હમ્મ તો મને એમ ને થાય છે આવ આજે આપડે થોડા થોડી સીઝન વિશે વાત કરી લઈએ. કે કયા સિઝનમાં કેવું હોય છે.
સરસ સરસ વાત કરી તમે. ત્રણે ઋતુ ન થઈ જાય ત્રણે ઋતુ ના ફ્રૂટસ નું બધું આવી જાય. અને બહુ સરસ વાત કરી.
હમ્મ હમ્મ હમ્મ તો આ અત્યારે ચોમાસું શરૂઆત શરૂઆત થઈ ગઈ છે અત્યારે. તો જયારે પેલો વરસાદ પડે ત્યારે અમે લોકો તો બહાર નાહવા માટે નીકળીએ આ વખતે તો રાત્રે વરસાદ ની શરૂ વાત થઈ છે એટલે બહાર જવાનો મેળ નથી પડ્યો. પણ હવે વિચાર છે કે શન રવિ માંથી એ પેલો વરસાદ તો શરૂ થઈ ગયો પણ શનિ રવિ માં કેમ થોડા ફ્રી હોય તો થોડાક વરસાદમાં ભીંજાઈ આવ કેમકે વરસાદમાં ભીંજાવાની બહુ જ મજા આવે. માટીની જે મીઠી સુગંધ આવે છે. ઈ ચોમાસા સિવાય ક્યાંય આપણને મળતી નથી એ બધી કુદરતી છે અને એ સુગંધા આપણને ગમે એવી હોય છે.
હમ્મ સાચી વાત કરી સુગંધી તો આપડી માં ધરતી માંથી નીકળે છે ને. પ્રો નેચરલ અને તમે કીધું એમ કે આપણને જે ગરમી બફારો શરીરમાં ઝીણી ઝીણી ગરમી હોય એ બધી પહેલા વરસાદ થી જતી રહી છે પેલા બીજા વરસાદથી આપણને જે પેલા ઝીણી ઝીણી અળાયઓ જેવું થતું હવે બધા ટેલકમ પઉડરની બધું આવ્યું. પેલા તો શું કરતા આપણા વડીલો કે વરસાદમાં બે ત્રણ વખત નાઈ એટલે જે શર ગરમી હોય બહાર ઝીણી ઝીણી અડાાઈ રૂપે નીકળી હોય બધી વરસાદમાં નાઇ એટલી બધી ઠંડક થઈ જતી અને પાછી જતી રેતી હતી. અને વરસાદમાં તે મજા આવે અલગ અલગ બધા એ જાંબુ છે. અ કાળા જાંબુ છે સફેદ જાંબુ છે એવા બધા ફ્રૂટસ ખાવાની ની પણ મજા આવે. અને ગરમા ગરમ સિઝનમાં ભજીયા બધા વરસાદ આવે એટલે કે ચલો ભાઈ ભજીયા મુકો તાવડા તેલ મુૂકો ભજીયા ખાઈ વર
ચોમાસા ન ને ભજીયા ન તો કોમ્બિનેશન જ છે નેઈ. વરસાદ આવે એટલે દરેક ઘરે ભજીયા થતા હોય દખો આજે જ કમે લોકો મેથી ના ગોટા ને એવું બનાવુંય છે. વરસાદ નો માહોલ છે ને એટલે પછી અમે એવું કર્યું છે કે થોડુંક વરસાદમાં શું છે આપણને ગરમ કઈ હોય તોજ મજા આવે. ટેસ્ટીને ગરમ લઈ તો પછી આજે મેં કીધું કે આટલો વરસાદ છે. તો શું બનાવીને કઈ તો પેલા અ ભજયાનો વિચાર કરતા હતા કે વરસાદ હોય એટલે ચા ને ભજ્યા તો હોય જ. તો આજે પછી કીધું કે ચાલો આજે ગોટા બનાવી તો ઈ બાને ગોટા શું છે કે મેથી ની ભ જી નને હોય તો છોકરાઓ ઈબાને ખાય મસ્તકાય તો કઈ મેથી છોકરાઓ ખાવાના નથી. તો બહુ સરસ બન્યા. અને બધાએ બહુ સરસ રતેે ખાધો અને વરસાદની પણ મજા માણી અમે લોકોએ.
કે ભાઈ વરસાદ આવે એટલે ખેડૂતો બી રાજી થાય. કે ખેડૂતોને વાવણી નો ટાઈમ થઈ ગયો છે ખેતરોમાં ખેડાઈ ગયા હોય. બિયારણ નખાઈ ગયું હોય અને હવે એ લોકોને વ સાદ ની જ રાહ જોઈને બેઠા હોય છે. કે પેલા બે પેલા બીજા વરસાદમાં એ લોકો વાવણી ચાલુ કરી દે એટલે આપણને શિયાળામાં એના પાકો બધા ખાવા મળે છે અને વરસાદ ને તો આનંદ જ અલગ હોય છે તમે ક જેમ બધું લીલોતરી થઈ જાય છે બધી જગ્યા એ.
હમ્મ.
ડુંગરાઓમાં, ધરતીઓમાં, જાડવા ફૂલ બધા લીલોત્રી દેખાય છે.
હમ્મ, હા બરાબર છે અમારે ભણવામાં આવ કે ધરતી માતા એ જાણે લેવી ચાદર ઓઢી હોય ને ચોમાસામાં એવું વાતાવરણ થઇ જાય છે. તો એ બવ સરસ મજા આવે છે, સારું લાગે છે એ. જોવા, આંખો ને ઠંડક આપે છે, લીલો કલર છે ને એ આંખ માટે પણ બહૂ સારો છે. તો એ આંખને એટલી ઠંડક આપે છે ને દૂર દૂર સુધી તમને ગ્રીનરી ગ્રીનરી પસરાયેલી જોવા મળે છે. અને તમે જે વાત કરી એ કે ખેડૂતો નો શું આધાર જ કે વરસાદ છે. તે વરસાદ ઉપર જ એમનું પાક જે કઈ છે એ આધાર રાખે છે તો ઈ ખેતર ખેડી ને હું તૈયાર રાખે છું પણ જયારે પેલો વરસાદ થાય ને પછી એની વાવણી શરૂવાત કરે છે અને એ પછી એનું તો ચોમાસું સારું થાય તો એનું આખું વરસ સારું જાય છે.
હા અને નેચરલ ગ્રીનરી જોવા મળે છે ચોમાસામાં આપણને એમ.
હા બરાબર કેમ તો પણ કોસ પણ બહુ સરસ થઈ જાય છે મોટા મોટા ડુંગરાઓ છે એ બધું ગરમી ના હિસાબે તડકા ના હિસાબે બધા સુકાઈ ગયા હોય છે બધા ઝાડપાન કઈ જેવો છે તો એ પીળા ડુંગરા થઈ ગયા હોય છે કેમકે બધું સુકાઈ ગયું હોય છે ને પછી જયારે વરસાદની શરૂઆત થાય છે અને વરસાદ જારે સીઝન બરાબર શરૂ થઈ જાય તો બધી જગ્યાએ ગ્રીનરી પથરાઈ જાય છે જે પીળ ડુંગરા હતા એ હવે લીલા થઈ જાય છે કેમકે એનો ઘાસ એનો ઝાડ છે એ બધામાં જીવ આવી જાય છે એટલે તરત થઈ જાય છે બધું અને જોવાની મજા આવે એવી છે અને એ ડુંગરા પરરથી જે પાણી ડે વોટરફોલને તો મજા જ કઈ ખબર છે ઘણી વાર અમે લોકો જોઈએ મનાવા માટે ન લીધું તો એ બહ મજા આવે છે ત્યાં આવવાની
અચ્છા અચ્છા અને આનંદ ભી થાય છે માતા એ ધરતી માતા એ લીલી ચાદર ઓઢી તમે કીધું એમ અને બધે નવા નીર આવે છે નદીઓમાં ચેકડેમોમાં જે કુવા સુકાઈ ગયા હોય છે કુવામાં બોરિંગમાં બધામાં નવા નીર આવે છે એટલે બધા નવા પાણીના વધામણા કરે છે એની પૂજા કરે છે કે વરસાદ આવ્યો ને નદીઓમાં અને નાળં છલકાવા માંડ્યા એટલે એમની પૂજા શ્રીફળ ચુંદડી અને થોડોક પ્રસાદ આપી અને માતાજી નું સ્વાગત કરે છે
ઓહ હા ના એવું તો નથી મને પણછ તમે વાત કરીએ મ વરસાદ વરસાદ છે એ તો ભગવાન વરુણ દેવ જ છે ને એટલે જયારે નથી આવતા તો એની પૂજા કરે છે કે જયારે એ પ્રેમ થી એના મન થી આવે જ છે. તો આપણે એનું સ્વાગત તો કરવું જ જોઈએ ને. તો ભગવાન પણ રાજી રહેે કે ભાઈ મને મારા ભક્તો યાદ કરે છે. વરુણદેવ છે ઇ વરસાદ ના જ છે ઇન્દ્રદેવ વરુણદેવ બધા વરસાદ ના જ. છે ને વરસાદ ન આવે તો આપડે એને પૂજા પાઠ કરીને એને રીઝવવા પડે છે. કે ભગવાન અમે તમારી રાહ જોઈએ છીએ અમારી પર અમી દ્રષ્ટિ કરો વરસાદ વરસાવો. તો જેથી કરીને ખેડૂતો આપણો ભારત દેશ તો પાછો કૃષિ પ્રધાન દેશ જ છે ને. મોટા ભાગ ન બધું ખેતી પર જ નિર્ધારિત હોય છે. તો એના માટે વરસાદ તો બહુ જ જરૂરી છે.
બહુ સાચી વાત કરી તમે કે ભારત દેશ ખેતી ઉપર નભે છે અને ખેડૂતો પણ અ આપણેે ખુબ જ સરસ રીતે એના પાકનું ધ્યાન રાખી અને સરસ વાવણી કરીને બનાવે છે કે આપણને માનવને કોઈ બી જગ્યા એ કઈ જરૂર એવી સરસ મજા ન ઈ કરે છે હા હલો હલો આવ્યો અવાજ
હા વાવાજ આવી છે
હા હા હા હલો
હા-હા હુંમાં જાણું છું હવે છે મને એમાંથી હા-હા.
તે રીતે છે કે ભાઈ તમે કીધું એમ કૃષિ પ્રધાન દેશ છે એટલે ખેડૂતો એ આપડા સમૃદ્ધ ગણાય. આપણા ભારતના ખેડૂતો બધા સમૃદ્ધ અ ખેડૂતો તરીકે પ્રખ્યાત છે કે ભાઈ ઈ પાક અ અ ત્રણેય સીઝન નો કરે છે એટલે ખેતી પ્રધાન તો છે પણ સમૃદ્ધ કિસાન સમૃદ્ધ ગણાય છે ને હવે તો કિસાન જનોને ને તો બધી પેલું શું કેવાય ખેતી માટે લોકોને સરકાર હવે પૈસા આપે છે અમુક અમુક એને છ છ પાંચ પાંચ છ છ હજાર ના અ વરસમાં ત્રણ વખત ઈ રીતના અ પૈસા આપે છે કે ભાઈ તમે બિયારણ લાવી જે નાના ખેડૂતો હોય ઈ લાવી નો શકે હોય તો કે બિયારણ લાવી અને ઈ તમારે બધું કરવાનું છે
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ સરકાર લોન પણ તમે કીધું સરકાર લોન પણ આપે છે નઈ ખેતી નો પાક કરવા માટે છે ને લોન પણ આપે છે એ પોતનો ડેવલપ કરવા માટે અને બાકી બીજા બધા કર તો ખેડૂતને માફ જ છે કેમકે ઈ બાકી તો કેમકે ખુબ મહેનત કરે છે ને આપડો જે ખેડૂત છે ખુબ મહેનત કરે છે પોતાના ખેતરને વાવણી કરવા માટે અનાજ ઉગાડવા માટે દરેક જાતના અનાજ પણ ખેડૂત ઉગાડે છે અને વાવણી પણ કરે છે ને અરે કપાસને ફ્રૂટને બધું એ બધું સર્વિસ જ કરે છે ને એ જ આપડે બધું આપડે આયાત નિકાસ કરીએ છીએ જો. આપણું ખેડૂત સમૃદ્ધ હશે તો આપણું દેશ સમૃદ્ધ બનશે.
હા બહુ સરસ વાત કરી તમે અને હલો.
હલ્લો હા અવાજ આવે
આવે છે ને હા બહુ સરસ તમે આજે વાત કરી ખેતી પ્રધાનની. કે આપણા ખેડૂતો વિશે આપણા ખેડૂતો તો ધરતીપુત્રો કેહેવાય છે ને.
હમ્મ-હમ્મ.
હા આપડા ખેડૂતો ધરતીપુત્રો કેવાય છે. એટલે ધરતી માતા ના એ છોરૂ છે, એટલે એને અ શું કેવાય પેલું
બધી યોજનાઓ નો લાભ મળે છે એ લોકોને બધી યોજનાઓ નો લાભ મળે છે હા અને આપડો દેશ ખેડૂત ઉપર જ આધારિત
આધારિત છે, હા-હા.
એટલે સરકાર પણ એને બહુ સરકાર પણ બહુ બધી મદદ કરે છે.
કરે છે. હા
હમ્મ.
ચલો તમારી સાથે આજ જે ધરતીપુત્ર ખેડૂતોની અને આજે ચોમાસા વિશે વાત કરી તે ખુબ જ સરસ વાત થઈ. અને સુબ જ સરસ જાણવા જેવી વાત કરી આજે તમે
હમ હમ હ હા અત્યારે તો બધા ફોન હોર બધા તમે વાત કરતા હતા પેલા જાંબુ ને ઈ બધું પણ એ બધું ચોમાસામાં જ મળે છે. ખાલી સીઝન ફૂટ જ
સીઝન ફ્રુડ ફ્રૂટ જ છે.
બારે મહિના ઈ બધી વસ્તુ નથી મળતી.
ના એટલી તો ખાવી જ જોઈએ આપડે.
અમારે કંટોળ જેવું શાક છે, એ પણ ખાલી ચોમાસામાં જ આવે છે. ચોમાસા છે કેમ કે કંટોલા થઈ છે ને ડુંગરા ઉપર ઉગતા શાક છે એ ખેતરમાં નથી બનતા તો ખાલી ચોમાસામાં જ આવે છે જેમ તમે ફ્રૂટ ની વાત કરી એ રીતે શાકભાજી માં પણ એવું બધું. હોય છે. કે અમુક ટાઈમ હોય એનો ચોમાસામાં જ અમુક શાકભાજી આવે છે. કેવી આપડે ઉનાળા માં જ આવે છે. કેરી ઉનાળામાં જ આવે છે એમાં શાકભાજીને અમુક ફૂટ છે પણ અમુક ટાઇમ આવે છે, બરાબર સરસ વાત કરી. .
ચાલ પછી આપણેે પાછા બીજા કોલમાં મળીશું. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો.